હદ
હા
કઈ નઈ પૈસે લઈ લેજું તમે શું કરો
હું પણ બેસી રહી છું મેં વિચાર્યું તમારું કોલ પછી કીધું હા
હા એ જમાઈ ગયો તમારું
હા ક્યારનું ક્યારનું જમાઈ ગયું તમારું
હા મારું પણ જ એમ નહી જવું જ જઈ હા હું જાગવાની છું એમ વરસાદના લીધે તમને કીધું હતું ને તમને
હા હા હમણાં સુધી તમે સારા નથી ત્યાં
હા હા મી એટલે સારી થઇ ગયેલી હતી પછી આજે કોમ્પ્યુટર ક્લાસ ગઈને એક્ઝામ માટે તે વરસાદમાં ફરીથી ભીનાઈ ગઈ તો આ શરદી લાગી ગઈ
બરાબર તો તમે દૂરે જ ને તમારા ઘરેથી
હા એજ હ મે શો ક્યું મે છેને અનલોક કરવાનો વિચારતી હતી પણ બીકોમ થઈ ગયું છે. તો તમે તો કર્યું છે ને લો તો મને જગ
હા તો અ હમણાં તો લો નું કહું ને તો એઆઈબીનું રિઝલ્ટ આવ્યું છે તેમાં જ કેટલું મહત્વ પૂરી થઈ ગેલી. આટલા બધા સ્ટુડનમાંથી આટલા બધા વિદ્યાર્થીઓમાંથી બહુ ઓછા વિદ્યાર્થી પાસ થયા. કેટલા દસ હજારમાંથી દસ હજાર કે એટલા જ જણે એક્ઝામ આપ્યા એટલે પરીક્ષા આયપી તેમાં ઉત્તીર્ણ ખાલી એકવીસો કે એટલા જ થયા બોલો.
અચ્છા. તમે ઉત્તીર્ણ થયા?
ના હું એ તો આ એક્ઝામ જ ના આયપી ને આમાં હોતું બે ઓપ્શન હતા એક તો જૂનમાં આપવાની ને એક તો ડિસેમ્બરમાં જ હમણાં હાલમાં જે ટ્વેન્ટી એ આઈ બી ટ્વેન્ટી ટુ આવવાની છે તે તો પછી હમણાં જ મેં એક્ઝામ આપીતી એપ્રિલમાં જ તો હવે જૂનમાં ફરીથી આપું એક્ઝામ તો પછી એક તો મેં અ ઇંગ્લિશમાં આપવાની છું. મારા માટે ન્યૂ ન્યુ છે ને નવું નવું છે. તો હું કેવી રીતે ઉત્તીર્ણ થતી. એટલે હું વિચારુ કે ટ્વેન્ટી ટુ એટલે કે નવેમ્બર વાળી એક્ઝામ આપ
અચ્છા હહ. તમે મને જરાક લો વિશે જણાવશો?
હા જો તમારે તમારી બેંકિંગ પછી તમ તમારું બીઆરએ બધું સારું હોય તો તમને સમજ પડશે. ના તો પછી એની એમ તો જોવા જઈએ તો જેમ જો આપણને રસ હોય ને જેમાં એમાં જ આપણેે આગળ વધી. શકે છે. જેમ કે હમણાં તમે લો કરી લીધું પણ તમને બેન્કિંગ ને એ બધામાં સમજ ના પડી. તો તમારું બધું જશે કેમ કે આમાં શું થાય અમારામાં અમારા કોલેજમાં શું છે વિનેશ જુ છે ને તો અમારામાં એમ છે કે ક્ટિકલ એક્ઝામ નથી આમાં એ ટીવાયમાં હોય છે. હમણાં જે એમાં ફર્સ્ટ યર છે ને પહેલો સાલ તેમાં તો સોમાં સો માર્કની એક્ઝામ આવશે, પરીક્ષા આવશે. તેમાંથી પચાસ લાવાનું રેશે. એવું છે. જેમ કે તમે હમણાં એક્ઝામ આપી ને તેમાં પાંચસો થી પાંચસો માંથી બસો પચાસ તો તમારે આવવા જ જોઈએ. પછી કોઈ સબ્જેક્ટમાં તી અ ચાલીસથી જેમ ચાલીસ પિસ્તાલીસ તો પણ તમે પાસ થઈ શકશો એમાં પણ જો તમારે પચાસથી જેકે બસો પચાસ થી નીચે થયા ને તો તમે પાસ ના થઈ શકો પછી જેમાં જેમાં ચાલીસ કે પચાસ ની નીચે છે ને એમાં તમને ફરીથી એક્ઝામ આપવી પડશે
એવું છા. હા, જેમ કે તમારો તણ વિષયમાં ચાલીસ છે અને બેમાં પચાસ થયા છે અને તમારા બસો પિસ્તાલીસ છે તો તેમ જેમાં ત્રણે ત્રણની એક્ઝામ તમને ફરીથી આપ આપવી પડશે.
બાપ રે!
હમ અને જો પેલા ત્રણમાંથી તમે કોઈમાં પણ વધારે થઈ જશેને બસો પચાસ થઈ જશે ને તમને કોઈમાં પણ એક્ઝામા ની આપવાની પછી.
ઓહ! અચ્છા. તમને શું લાગે હું કરી શકું કે ના કરી સકો?
હમ્મ, કરી જ શકો. પન મને એમ લાગે છે તમે વીઆર એફ એટલે કે જે બેંકિંગ લો છા અમારું ને ટોચ છે. તે તમારું એટલું સારું ની હોસે. કારણ કે એમાં જે બેંકિંગ લો છે ને તેમાં બધું બીઅઆરએફ છે બધું એટલે બધું બીઆરએફ. છે અને એક્સ્ટ્રા બીઆરએફ જે તેમ સેમ સીક્સમાં જે તમારા બીકોમમાં નથી ભણાયવુ ને તે બીઆરફ પી અંદર જ છે તેમાં જ. અને ટોટમાં શું છે કે તેમાં એક જ સબ્જેક્ટ છે તેમાં તણ બુક છે.
ઓ અચ્છા! તો તમે એમ બીઆરએફમાં પાસ થીયા હતા?
હા બીઆર એફ તો મારું સારું હતું, ટીવીમાં એમાં જ પાસ થઈ હતી.
ઓ અચ્છા! મને તો લાગ્યુ તમે બસ અ ઈંગ્લિશમાં પાસ થીયા હતા.
ના પાંચમાં કેટી આવેલી બેમાં પાસ હતી મે.
ઓહ અચ્છા!
મ્મ અને બીઆરએફમાં મારા જયારે ઇન્ટરનલ એક્ઝામ ન ત્યારે પણ વધારે ચ આવેલા હતા.
હા હા એ તો મારા પણ વધારે જ આયવા હતા કેમ કે મે એમ માર્ક્સ આપી દેતી. પણ એક્ઝામ ટાઈમ પર ખબર અમારા ટાઈમ પર શું કયરુ તું એ લોકોએ જે આઇએમપી હતા તેની પૂયછૂ તું જે એમ લોકલ ક્વેશ્ચન આવે ને એમ આ આલતું-ફાલતુ એ વાળા પૂછે મેકા
તમે હવે આઈએમપી ના ભરોસા રહેશો તો તમે લોમાં તો આઈએમપી આવેલ જ નથી તો બધું બાર થી જ આવશે પછી અમાર તો પેપર માંથી પણ ક્વેશ્ચન નઈ આવતા એમાં. મે મારા પોતે ફોર્ટી ફાઈ આવેલા હતા, જેમ તેમ મેં પાસ થઈ.
હા હા
એમ તો ફર્સ્ટ એમમાં હું પાસ થઈ ગઈ કારણ કે છેને મારે કોસ્ટ્યુશન લો તુ ને તેમાં હું બેરેક્ટ કરી ગેલી. મને ખબર ની કે બેરેક્ટ કરવાનું છે એમ તો બેરેક્ટ ના ચાલે પણ મે બેરેક્ટ તો કરીને પછી લોંગ લોંગ બનાવી લખે. કાઢી દ મારા સિક્ટી અપ આવી ગીયા એટલે હું પાસ થઈ ન તો મને બે મહિ ફરીથી આપવી પડતી એમ.
હા હા અચ્છા.
હમ બીજું તો એમ ઠીક છે ઇંગ્લિશ થી કરો યા હોજુ થી કરો હાર્ડ તો છે, કેમ કે પ્રેક્ટિસ કરવું પડે. હમણાં શું તમને ખબર? હમણા તો સુપ્રીમ કોર્ટે પણ એક યરની એકઝામ ના લીધી. એલે સરકારી જે વકીલો ની એક્ઝામ આવે ને હાઈકોર્ટ એ બધા સુપ્રીમ કોર્ટ હ કોર્ટમાં તે કેન્સલ કયરી. કારણ કે, શું થીયું કે હમણાં હાલમાં બધા એડવોકેટ બનવા માટે પાગલ થઈ ગયા છે. જે કઈ પણ ના મળે તો ચાલો લો માં એડમિશન લઈ લઈ, કઈ પણ નહી મળે તો લો માં જતા રહીએ. તેનાથી શું થાય કે એડવોકેટની સંખ્યા વધી ગઈ છે.
હ હ, અચ્છા.
હમ્મ તો હવે એડવોકેટ ની સંખ્યા વધે કઈ તો હવે એટલા તો એડવોકેટ પણ નહી એટલી સંખ્યા વધતી છે. અને એ લોકો એટલા હમણાં જે રહ્યો છે ઈન પિન અને મેં પણ એમાં જઉં છું. જેમને એટલું કઈ નથી આવડતું કારણ કે પ્રેક્ટિસ છે ને દસ સાલ પાંચ-છ વરષ જોઈએ એમાં, તો જ એની પરફેક્ટ લોયર બની શકે. હમંણા તું સિનિયર હોય ને તે લોકો વધારે આપણને કામ પણ ના આપે. તો કરીલો લોકોનું કામ કરાવશે, તા માટે તમે ક્યાંથી શીખશો? એ લોકો પાસે તમે વિચારો કે લોયર છે બધા કે બઉ પૈસા, બઉ પૈસા હોય. એ લોકો પાસે ઘરે રિક્ષામાં જવાના પૈસા નથી અમારી ફ્રેન્ડ લોકો પાસે વિચારો તમે હા અને એ લોકો પાંચસો પાંસો માટે એ લોકો ફીસ માંગે પાંચસો રૂપિયા આપી દો કઈ તો આપી દો તો આપણે લોકો ના આપે જુનિર લોકો બોલો મૈસાજ નહી આવે આપડને એટલે તો બધા ભટકતા છ. હમણાં જે કલિયર થયા ને એ લોકો બી ભટકતા છે કે જે લોકો પૈસા આપતા હોય એના પાસે જઈએ. અને એ લોકો શું કરે એ લોકો મહિનામાં પાંચસો રૂપ એ જ આપતા છે બસ મહિના ના પાંચસો આપે છે. અને બધા વિચારે છે કે જો લો કરતા છે લોયર છે એડવોકેટ છે તો બઉ પૈસા છે. ત પણ કેસ જ નથી લડતા અને કેસ પણ મળશે ને અમને તો એના માટે પણ ત્રણ વર્ષ પ્રેક્ટિસ પછી જ કે તમે ક્યાંથી લો કર સો તમને આવી જાયએ એ વિસ્ટ્રી પર જ
હ
તમને લો વિષય પણ જ ઊંઘ આવી જતી છે. તો તમે જયારે ભણશો ત્યારે તમે શું કર સો એમાં તો બધું ઉઘ વા જેવું છે અને મેન તો એમા - ટીવાય મા છે જેવી છે ઇંગ્લિશ
ઓ અચ્છા એવું
અને તેમાં શું કેટલા બધા વિષય છે એટલા સેમ હોય જેમ કે સીપી સીઆરપીસી આઈપીસી પી પછી પેલું હ એક અજી છે કોઈ આ બધા સેમ જ છે.
હા હા અચ્છા.
એમાં સેક્શન બધા સેમ સેમ જ એક સેક્શન એક જે છે ને તેમાં પાવર છે. એક જે છે ને તેમાં સ્વચા આપવાનો છે. અને એક જે છે તેમાં પ્રોસેજિંગ છે એટલે એમાં તો મેં પોતે કન્ફ્યઝ થઈ જાઉં હમણાં સુધી ખબર નથી પયડી મને એમાં.
કારણ કે જે બીએન એસ કે બીએનએસ એસ છે. એમાં પ્રોસીજર વાળું છે અને બીએનએસ છે ને એમાં સજા આપે છે. એટલે બધને યુઝ કરવાનું છે એમાં એવું છે. પેલા તમે કોર્ટમાં જાાવ ત્યારે બેનેયુ બસ યુઝ કરો એના પરથી જેમકે કોઈ ક છે ને તમે ત્રણસો બે ઉપર ત્રણસો ત્રણની સજા છે. તો મેમે પોતે પેલા બીસ થઈ જવા
ઓહ અચ્છા એવું છે.
હા એ તો તમને ખબર આપે ચારેકર કોઈ આમ આપણે કોઈ પિક્ચર જોઈએ તેમાં એવું કહે છે કે તમને આઈપીસી આ આઈપીસી અને સીઆરપીસી ન્યા સજાવ ત આપ બેબ ધ સેક્શન બતા હો તો એક સાથે પ્રોસીજર છે. શૈક્ષણિક બોલે છે. એક છે જે આપણે સજા આપત છેને તેના કર છે અને એક સાથે એ લોકો છ પ તેના સાથે તે લોકો પણ જોઈન કરે છે એક સાથે લોકોને બહુ બધી સજા કરવામાં આવે છે.
ઓ અચ્છા એવું
હ મારું પણ એવું જ રિએક્શન થતું જેવું તમારું થતું છે. મેં બી સાંભળીને હમણાં પણ એવું જ કરું છું યાર. કેવી રીતે થશે? ત અને જે લોકો ઝઘડો વધારે સારું કરે ને એ લોકો માટે તો આ સારું છે. જે જેમ કે મારા જં શું ઝઘડો તો કરે છે પણ ઘરે જ કરી શકે છે. બાર એમ બોલ તું એટલે મને કોઈ બી સંભળાવી દેશે મેમે નહી બોલી શકકો. મારી ઘરેથી મેં કેવું કે મને આવું કીધું પછી
હમ હ. મારી એક ફ્રેન્ડ છે કરી શકે કેમ કે એ તો છે. એ લોકોના સર હાથે બી લડી આવે. એ હમણાં જ્યાં જોબ
પણડી એના માટે અરે એ માટે એવું નથી કે જે લડી શકે છે. આર્ગ્યુમેન્ટ એટલે સરખી આર્ગ્યુમેન્ટ એવું નહી કે કોઈ પણ કરો ના આર્ગ્યુમેન્ટ કે વેલડ પોઈન્ટ પર આર્ગ્યુમેન્ટ કરી શકતા હોય
પછી એ લોકોને ભણવામાં ઇન્ટરેસ્ટ હોય અને બધું સમજ પડે એ લોકો પરફેક્ટ છે. ખાલી લડવામાં આવ્યો હોય એ બધામાં થોડી આવે બીજું બધું સ્કીલ્સ છે ને એમાં.
હમ હમ એ બી છે.
ભણવામાં આગળ નથી બોલવામાં છે તો એ લોકો પ્રેક્ટિકલ નોલેજ સારી અચ્છા બીજી થથીયરી નોલેજ થાય ને તો પછી ખબર કેવી રીતે પડશે.
એ બી છે.
જેમ કે હવે તમા અમારો એક ભાઈ છે.
હા.
તે પણ કેસ નથી લડતો બોલો તેને તો અમારા કરતા વધારે ખબર છે. તેને બીક લાગે છે તો સોચો કે અમને કેટલી બીક લાગશે?
ઓહ અચ્છા એવું છે.
હમ મને એવ જ લાગે છે કે જે છે ને મારા ભાઈ જે છે એટલે બીજો ભાઈ છે. એક ભાઈ છે સગું તે તો બહુ સરસ રીતે કેસ લડે છે એને તો બધું આવડે બી છે બોલતા પણ એમ ઉતરનાક એડવોકેટ છે તો મારો ભાઈ, પણ જેમ એનો બીજો ભાઈ છે તે તો ખાલી પ્રેક્ટિસ જ કરે છે, એમ કેસ ના લડે.
ઓ અચ્છા તો તમારા બે ભાઈ લોયર છે એટલે તમે પણ લોયર બનવા નીકળી પડ્યા ને?
હા ના મેં તો કઈ ડિગ્રી આવી જશે લોયર લો ની એક્ઝામ આપીશ પ્રેક્ટિસ કર બસ બીજું તો કોઈ સપનું નહીં મળે લોયર એડવોકેટ બનવાનું છે બસ.
હા હા.
હ બાકી તો ભગવાન પર છે કે મને જે બનું છે તેમ બની જાઉ. એક તો વાઇફ.
અચ્છા એ તો તમે તો બની જશો.
હા વાઈફ થી પહેલા બી બની જાાવ તો પણ કઈ નહી ની તો એક ટટ મળી જ તું તો કઈ બનવાની ત પુતરી હાલ હ તું વાઇફ બની ગઈ.
હ હા એ પણ છે.
જ્યારે એમ જેમકે આપે જેમકે હું જયારે કોઈની વાઈફ બને ત્યારે એનું સરનામું આવશે. પણ જયારે હું મારા એટલે લગ્ન પહેલા પણ ને મારા પપ્પાનું સરનામું આવશેમાં. સોરી સરનામું જ કેવાય નેને સરનેમ હા સરનેમ પપ્પા નું લખાશે અને એમાં મારા
હા હા ચાલો તો હું ફોન મૂકું હા ને મને જ રાત
તો તમે તો કંટાળી ગયા તમે શું લખો છો મૂકો.
હ હ હ બાય